હા અવાજ આવે છે મારો
મને આવે છે તમારો અવાજ કોમ્પ્લેટ
હા તો આજે આપડે સેના વિશે વાત કરીશું.
આજે આપડે બધા ભેગા થઈને ફરવા જવાની વિશે વાત કરીએ. એટલા ટાઈમ ફરવાનો પોગ્રામ બનાવયો નથ થી તો બનાવી હવે ભેગા થઈને
હા એતો છે કેટલા ટાઈમ
અને પાછું તું મારા ઘરે પણ આવતો નથી એટલે હવે બધા ઘરે આવ તો આપડે બધું ભેગા થઈને વાત કરીયએ ફરવા જવાની
છે પરંતુ ટાઈમ જ મળતું નથી શું કરું કે કામમાં અને કોઈ ભણવામાં ને એ મને એમાં આખો દિવસ જતો રહે છે.
એટલે જ ને હવે આપડે શું કરશુ કે કે બાજ ફરવા જવાનું પ્રોગ્રામ બનાવી એ ગુજરાતની અંદર ફરવું છે ગુજરાતની બહાર ફરવું છે.
મને તો ગુજરાતની બહાર ફરવાનો વિચાર છે કારણ કે ગુજરાતમાં તો બધા મં મંદીરો વધારે છે. મંદિરોને એ બધી જગ્યા ઉપર અમુક જઈને પણ આવયો છું એકાદ વાર તો બધી જગ્યા ઉપર જઈને જ આવે છું એક વાર એકાદ વાર જ
પાછા આપડે ખબર હન રાઈટસ બધું હતું ને એમ ફરવા ગીયા તો કેમ મજા
હા હોય અતા તે વંડરલેન્ડમાં ગયા તા એ જ ને
હા એ જ મહિનામાં એવું પણ હતું કે એનામાં ટાઈમ ઓછો હતો એને પૈસા બઉ વધારેને લીધા હતા એવું લાગતું તું મને તો
હા એ તો મને પણ લાગતું હતું હા એ તો મને પણ લાગ તુ હતુ કારણ કે અને એમાં પણ પાછું લાઈનો એટલી બધી હતી ને આપડે એટલે હરકી આપણને બધી રાઈડસમાં બેસવા પઢ નતુ મળ્યું કેટલીક રાઈડસ મિ થઈ ગીતી મતલબ આપણાથી
એટલે મારું કેવું તો એમ છે કે આપડે ઉત્તરાય પેલા પેલા જો પ્લાન બનાવીએે ને તો આ શું બધું વેકેશન ને બધું ના હોય ને અને પછી પરીક્ષાનુ ના ટાઈમ હોય તો ખાલી હોય તો મજા આવે
હાપ તો એ ટાઈમે જ પછી અમે પાણી રાત પછી અમારે તો પરીક્ષા હોય ને
પણ જો પરીક્ષા મોડી હોય કેવું કાક હોય તો તેનાથી થોડો મહિનો વહેલા હજી દિવાળીનુ વેકેશન પોરું થઇ જાય ને પછી આપડે જઈએ ને તો શું હો બધી સ્લ કોલેજ ચાલુ થઈ ગયુ હોય ને અને એમાં પણ શનિ નવી આવતો હોય તો પછી માધો ના આવે ને એક બેન રજા
હા એ તો છે. અને રજાઓ પૂરી થઈ ગય હોય એના કારણે બધાને સ્કૂલ ચાલુ થઈ ગયું છે. બધા કામ ધંધ વળગી ગયા હોય પાછા. એટલે અહિયાં એટલી બધી ભીડ ના હોય. લો તો હોયજ ફરાવ બાંધી એટલી બધી ભીડ ના હોય. અને અત્યારે જઈએ આપડે
ને આપડે બધા ગયા તા એનામાં એ જે તમે કીધું મંડલ એન્ડમાં. તો એની અંદર કેવું હતું કે છે દસ થી અગિયાર વાગે ખુલે, અને સાંજે સાત કે આઠ વાગે પરું પણ થઈ જાય. અને એકટ વધારે હોય તો આપને ટાઈમ કેવીતે મળે? આપડે એન્જોય મારવાનો ટાઈમ
હા એજને. આપડે ફરી ના શકીએ. અને એ તો પાછું લિમિટેડ જ હતું. એ જગ્યા એવું પૂછી હતી એલોને એવું લાગતું હતું, કે આપડે મેળામાં ફરતા હોય ને. એવું લાગતું હતું અંદર.
હા આડસો પણ એટલી બધી નથી નહ
હા.
અને પાછુ કેવું હોય કે જ જમીન જ જઈએ તો પછી મજા ના આવે અને જમવાનો ટાઈમ થઈ ગયો. તો પણ શું કરવું? કે આપે હે ને ઉલટી જવાની બધી તકલીફો પણ થઈ જાય. એ જમીને જઈએ તો.
હા એ તો છે જ. અમે પણ જયારે અહિયાં થી નીકળ્યા ને ત્યારે અને ત્યાં પોહોંચ્યા ત્યારે અમે આ આગળ આ સવારના નાસ્તો કર્યો તો વહેલા સાત વાગે જોવો તો એ નાસ્તો જ કર્યો તો એના પછી સીધું રાતે જ ખાવાનું જ ખાધું હતું. બપોરે જમ્યા પણ નથ કા કારણ કે જો જમીએ, તો પછી પેટમાં જે પેલું દુખાવો ને એવું બધું ઉપડે. આપડે ખાવાનુંખું હલકુ હલ હલ કરે પેટમાં એટલે રઇસમા ના બેસાય પછી એના માટે કરીને જમ્યા પણ નતા. એક ટાણું આખું એમને જવા દીધું તું અમે.
હા એ તો વાત સાચીજ છેને. મ પછી આપ તો એને ફરવા ગયા હોય આવી રીતેને, ખાઈ પણ ના શકીએ. સરખી રીતે. ત્યાંની જેમ ફેમસ આઈટમ આપડે ખાવાની ઈચ્છા હોય. પણ શું મારવાનું જ મજા આવે, પણ પછી આ પણ થાય છે.
રઇસમા બેસવાની તો મજા આવે. પરંતુ ભાઈ આવી રીતે આપણને હરામ પણ થવું પડે છે. કે ખાવાનું ના ખાવી શકાય. અને ત્યાં પણ ખાવાનું હતું, પણ ખાવાનું ત્યાં ખુબજ મોંઘું હતું. અંદરજ જે હતું ને ખાવાનું એમાં.
અને પાછુ ઉ મુબઈ બાજુ ને એ બાજુ બધું છે. ફરવાનું આવતું બધા ગેતા હોય આડોશી બાડોશી એ નવા ના એ બધું છે એનામાં શું હોય છે ફરવાનું નામ તો સાંભળ્યું છે. મ ફરવામાં શું હોય છે? એ ખબર જ નથી.
ત્યાં એ એમાં લોનાવાળા લ લોનાવાલા નેએ બાજુ જો હોય છે ને. તો જગ્યા ઉપર આવી રીતે આપડ સાપુતારા કેવું હિલ સ્ટેશન છે. ત્યાંં પહાડ ઉપર ફરવાનું હોય છે, એમ ઠંડક હોય છે એમ. બસ એવી રીતે ત્યાં પણ કુદરતી દ્રશ્ય જો સનસેટ પોઈન્ટ જોઈ શકો. અને એવી રીતે એવું બધું ફરવાનું છે. ગાર્ડનો છે. એ ઓમ કઈ ખાસ એવું જે આવી રીતે રાશો ને એવું બધું નથી કે નથી કો ઐતિહાસિક પર પ્રાચી ઐતિહાસિક જગ્યાઓ કેવી કોઈ નથી. ત્યાં આવીતે છે કે પહાડોને કિનારે ઉપર રસ્તાઓ બનાયા હોય. અને એવા ઘાટ ઉપર આપણને ફર વાનું હોય બસ. મે ટીવી મને એમાં જોયું છે એટલે મને ખબર છે એટલું. બાકી
બીજું એક પણ જગ્યા એ ન તે એની આજુબાજુમાં હોય. કે ભાઈ નાનાવાનાથી સો કિલોમીટર ના અંતરમાં હોય તો આપડે બધું સ સાથે કારણ કે માટે તો એ બાજુ ચૌ પણમ મોંઘું પડી જાય કારણ કે આપડે અહિયાયા થી અંતર વધારે થઇ જાય પછી આખો એ સવારે નીકળે સાંજે આપડે ત પહોંચી બનાવાલા હ અ અ કારણે ઓશાય પણંધ નહી એટલું ફરવાનું જોમ વધારે સ્થળ હોય પાંચ કે ચો તો આપ અઠવાડયિયા નો ટાઈમ થઈ જાય ફરવામાં બધામાં
હા એ તો છે વધારે અંતર હોય તો પછી આપણને ફરવાનો ટાઈમ થઇ જાય વધારે પરંતુ આપ આપણે ફરવાનો ટાઈમ તો આપીને જ ફરવાની નીકળવું પડે એમને એમ જો આપડે નીકળી જય તો પછી મજા ના આવે જો થોડા ઓછા ટાઈમમાં વધારે ફરવાનું કરીએને તો પછી
એની આજુબાજુમાં કેમ બીજી બાજુ ક્યા ગોવા હલીમાં હોય કે એ જે જે ફરનું ક્યાંક હોય તો સારું એવું જાણતા હોય તો
તો પણ જો આપડે લોનાવાલાની બાજુ જઈએ તો પછી દિલ્હી આપણને બહુ વધારે પડતી
ના એ પછી આ મોગરામ જ બધી નાખીએે ને કે આ બાજુ જો એટલું સારું એવું ના હોય અને એ બાજ સારું એવું થતું હોય અઠવાડિયાનો પ્રોગ્રામ તો એ બાજ જતા રહીએ આપડે આપડેવું કેમ ફિક્સ છે અહી મુંબઈ જ જઉં
હા તો એ તો છે
કેમ પછી ઉત્તર પ્રદેશ પણ છે હમ હ રાજસ્થાન છે પણ બધા અલગ અલગ જ છે ને
હા એ તો જે આપડે એ બાજ સીધા અહિયાં થી દિલ્હી પોહોચી જઈએ તો દિલ્હી માં તાજમહેલ ને એ બધું જોઈએ ફરીએ એક દિવસ તો આખો ત્યાં ફરવા જ શ દિલ્હીમાં પણ ફરવાલાયક સ્થળો ઘણા છે હ ઐતિહાસિક સ્થળો પણ છે જોડે પછી
તોર મજા ગ એવું કક બધું છે કે શોપિંગ કરવા માટે ત્યાં ઓછા ભ બધી વસ્તુ મળી જતી હોય છે એ ચોરી કરેલી વસ્તુ હોય ને એ બધી એવું સાંભળી જેમ ખબર નથી મને
કે મેં સાંભળ્યું છે અને એમાં મેં કીધું કે આવી રીતે ચોરી કરેલી વસ્તુ એવું બચવું હોય છે તો ત્યાં મને જાણકારી મળી હતી એકાદ ફ્રેન્ડ ગયો હતો ને તો એ મને કહેતો હતો કે ત્યાં એવું હોય છે કે કો કોઈ પણ પ્રકારની વસ્તુ હોય ને તો એ ખૂબ જ સસ્તા ભાવમાં મળે છે એટલા માટે એને નામ ચોર બજાર આપવામાં આવ્યું છે આમ ત્યાં એવું નથી હોતું કે ચોરી કરેલી વસ્તુઓ બધી ત્યાં ભેગી થાય પછી વેચાય એવું નથી હોતું ત્યાં
હા પણ
ું કે બીંગ દન તે તંગનું ખોલી જોઈ બેટરી તો અધી બેટરી એકદમ નાની સાઈઝ ની જે આપડે મોબાઈલમાં આવે છે ને નાની બેટરી કે પછી આપડે આપડે લઇટ આવે છે દ આવે છે એની ક નાની બેટરી એવી નાખેલી હતી અને આજુ બાાજુમાં કક કાગળ મરાયેલા હતા પાવર બેંક મોટી વજન વાળી પણ અંદર બેટરી ની સાઈઝ એકદમ નાની એટલે આવું પણ થાય છે એનામાં
આપડે એવીતે ઇલેક્ટ્રિક વસ્તુ કેવી ના લેવાય પરંતુ સાદી વસ્તુ હોય જેમ કે હવે કોઈ પણ ધને આપણે પ્લાસ્ટિકની વસ્તુ કે કો કામ કામ આવે પરંતુ આપણને જોઈ શકાય ખાતરી છે કે આ મજબૂત છે અને આમાં કોઈ આપડા જો છેતરપંડિત થઈ શકે ન એવી વસ્તુ આપ ક્યાંથી લઈ શકીએ નહીતર જો આવી રીતે પછી મોબાઈલ કે પાવર બેંક કે સ્માર્ટ વોચ કે કો પણ સિલેકટેડ આઈટમ ઇલેક્ આઈટમ તો કોઈ વિશ્વાસ કરાય જ નહી એમાં તો આપણને છેત છેતરાઈ જઈએ આપ આપડે એ બધી આઈટમોમાં
હા એજ ને પછી પણને ખબર પણ ના હોય. એમ બધી વસ્તુઓને અંદરછી શું નીકળે અમે એમને કીધું ને એવું થાય. એટલે એમ બધું પેલેથી ધ્યાન નાખવું જોઈએ. ફરવામાં ફરવા વચ્ચે પણ ખર્ચું ખોટું ખર્ચું થઈ જાય.
હા હેતીના અને પાછું ત્યાં તો જે પાવર બેંકો હોય ને એવી રીતે તો એ પાવર બેંક પણ પાછી સસ્તી હોય કક બસો રૂપિયા ની ત્રણસો રૂપિયાનીને એવી પાવર બેંક હોય. અને એમને પાછો ટાર્ગેટ મૂકેલો હોય કે આટલી પાવર બેંક વેચે છે ને એટલે પછી જગ્યા બદલી નાખે એટલે પછી લોકો જો એમના જોડે જાય ને પાછા વળતા કે તમે તમે આવી પાવર બેંક આપી છે તો એ એ જગ્યા ઉપર હોય પણ નહી પાછા એવું કવાય છે
એ ફરવામાં પણ આપડે એ બધું જોવું જ પડે. એ તો એવું પણ સાંભળ્યું છે કે આપડે ચોરી પણ બઉુ થાય છે એ બાજુ કારણ કે અમુક એરિયા એવા છે ને કે એકદમ આવુ સાચવું પડે છે આપડે જો અઢવા ફરવાની ગયા હોઈએ અને આવું થાય તો આપડે પ્રગ્રામ મજા ના આવે આખો દ પ્રોગ્રામ બનાવ્યો હોય ફરવાનું અને આપડે હેરાન પણ એટલું જ થવું જો ફોન જતા બધું ઓનલાઈન પેમેન્ટને બધું થતું હોય મોબાઈલ જ ના હોય તો આપડે શું કરવારવાનું ફરી પણ ના શકીએ.
હા એજ ને એવું તો છે આપડે ફરી પણ ના શકીએ અને આવી રીતે ઘણા બનાવો પણ અમે ગમે તે પર્યટન સ્થળ ઉપર જઈએ આપડે ફરવા માટે તો ત્યાં ભીડ વાળી જગ્યા હોય છે ને તો ત્યાં ચોરી થવાની પૂરેપૂરી સંભાવના હોય છે એટલે આપડે આપણી વસ્તુઓ બધી સાચવીને જ રાખવી જોઈએ અને કોઈ કિંમતી વસ્તુ આપણા જોડે ના રાખવી જોઈએ. કે ફરવા કીમતી વસ્તુ પરીને ના લઈ જ જો
ગુજરાતમાં સારું છે એ ચોરી ને બધું થોડું ઓછું છે એટલું બધું નથી. કે પછી આજડમબ ચોરી થઈ જાયને એવું બધું નથી થતું. એને બહાર ના અમુક અમુક દા્યોમ તો એવું બધું પણ છે ચોરી બે કેમને એમ પણ છે કે આપડે હાથો મોબાઈલ પર ખેંચી જાય ને કાનમાં સાંભળતા હોય ફોન આવ્યો હોયને ફન ચારજિંગ જતું હોય એ બધું પણ થતું હોય ફરવાવામાં એ બધું પણ ધ્યાન રાખવું જોઈએ આપડે
હા એ વાત તો તમારી સાથે ફરવામાં આપડે ખાલી પછી ફરવા જ મશબૂલ ના થઈ જવું જોઈએ અને આપડે આપણી વસ્તુ આપણા જોડે છે જ ને બધી એ બધી વસ્તુની ખાતરી રાખવી જોઈએ આપડે
ઓકે સારુ ચલો એલું જ ધ્યાન રાખશું હવે આપડે.
હલો સારું બાઈ.